હ.
તું ક્યારેક ગુજરાતમાં ફરવા ગયો છે. મને તો બહુ ઈચ્છા થાય છે અલગ-અલગ જગ્યાઓ જોવા જવાની.
છુ. ગુજરાતમાં તો બહુ સુંદર જગ્યાઓ છે. તું સૌથી પહેલા ક્યાં જવા ઈચ્છે છે?
મને કરો ખાસ કરીને સફેદ રણ જોવા મન થાય છે.
કચ્છ નું સફેર રન બહુ જ સુંદર લાગે છે. છે. ખાસ કરીને સાંજે અને રાત્રે તો આખું વાતાવરણ બદલાઈ જાય છે. લોકો ત્યાં રણોત્સવ જોવા જાય છે. જેમાં લોકનૃત્ય સંગીત અને હસ્તકલા પણ જોવા મળે છે.
અમદાવાદમાં શું ખાસ જોવાનું છે? હું ત્યાં પણ જાઉ છું.
માં સાબરમતી નદીનો કિનારો બહુ સુંદર છે. સાંજે લાાઈટિંગ સાથે ખુબ મજા આવે છે.
જોને અમદાવાદ વિશે પણ સાંભર્યું છે એ કેવું છે?
જૂનું શહેર હેરિજમાં આ ભરેલી છે. ત્યાં જૂની ઇમારત તોંધ સંસ્કૃતિ જોવા મળે છે.
અક્ષરધામ મંદિર વિશે તું શું કહે?
અક્ષરધામ મંદિર બહુ શાંતિ પૂર્ણ છે. ત્યાંનું આર્કિટેક્ચર પણ ખુબ સુંદ
સોમદથ મંદિર કેમ અને કેટલું પ્રસિદ્ધ છે?
સોમનાથ મંદિર ભગવાન શિવની પવિત્ર ધામ છે અને તેની ધાર્મિક મહત્વતા ખૂબ મોટી છે.
ગુજરાતમાં તો ખરેખર બહુ સરસ પ્રવાસ સ્થરો છે.
હા કચ્છ, અમદાવાદ, સોમનાથ જેવા ઘણા સ્થળ છે આપણે ધીમી ધીમ બધા સ્થરો જોઈ શકીએ. કચ્છ પછી સોમનાથ અને દ્વારકા બહુ સુંદર અને ધાર્મિક જગ્યાઓ છે.
દ્વારકા વિશે શું ખાસ? છે.
આખા ભગવાન કૃષ્ણની નગરી માનવામાં આવે છે અને ત્યાંનું મંદિર બહુ પ્રસિદ્ધ છે. લોકો ત્યાં દર્શન કરવા અને શાંતિ અનુભવુવા જાય છે.
સોમનાથ મંદિર વિશે તું શું કહે સે.
સમનાથ મંદિર સમુદ્ર કિનારે છે. ત દૃશ્ય બહુ સુંદર લાગે છે.
તો મુદ્રક કિનારે મંંદિર હોય તો કેવું લાગે છે.
શાંતિ આપનારું વાતાવરણ હોય છે.
રાજકોટ કે વડોદરા જેવા શહેરોમાં શું શું જોવાલાયક સ્થળ છે ગુજરાત મા.
રાજકોટમાં ગાંધી મ્યુઝિયમ અને ઓરોદમાં લક્ષ્મી વિલાસ પેલેસ જવા જોયો છે. તે એક રાજ્યમહલ છે જે બહ ભવ્ય અને સુ સુંદર છે. હા એટલે જ ગુજરાત પ્રવાસ માટે બહુ લોકપ્રિય છે.
હવે તો મને બધા સ્તરે જવા જવું છે ગુજરાતમાં.
હા આપડે ઘણા આ આપણે ધીમે ધીમે એક-એક જગ્યાએ જોઈએ. હા ગુજરાતમાં ઘણા સુંદર સ્થળો છે. આપણે આપણે ગીર. પાવાગઢ અને કેવડિયા વિસ્તાર વિશે વાત. કરીએ.
ગીર વિશે મેં સાભળ્યું છે, તે ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ છે, ત્યાં શું ખાસ છે?
ગીર જંગલ એશિયા સી. માટે જાણીતું છે તે પ્રકૃતિ બહુ સુંદર છે. હા ગીર જંગલમાં સિંહ જોવા મળે છે, પણ સુરક્ષિત રીતે. માર્ગદર્શન સાથે જ જોવા મળે છે.
તે જંગલ વિશે શું શું જોવા મરે? તે ગીરમાં.
ત્યાં પક્ષીઓ, નદીઓ. ને પ્રકૃતિ સુ ખૂબ સુંદર વાતાવરણ જોવા મળે છે.
હવે પાવાગઢ વિશે બી જણાવજે.
પાવાગઢ એક પર્વત પર આવેલ પવિત્ર સ્થાન છે. ત્યાં ઉપર સુધી ચઢી શકાય છે.
લોકો ત્યાં દર્સન કરવા માટે જાય છે ને?
લોકો ત્યાં દર્સન કરવા, અને પર્વત પરથી સુંદર દૃશ્યો જોવામાં જાય છે. થોડું કઠિન છે. પણ રસ્તામાં આરામ માટે જગ્યા પણ હોય છે.
કેવિડિયા વિસે પણ જણાવજે, મને ખબર નથી.
કેવડિયામાં બહુ મોટું ભવ્ય પવિ પ્રતિમા સ્થાન છે, તે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. છે.
શું જોવાલાયક છે?
નદી, પર્વત અને સુંદર બગીચા જેવા વિસ્તાર જોવા મળે છે. હા દેશભરમાંથી લોકો ત્યાં ફરવા જાય આવે છે.
સાપુતારા વિશે પણ મેં સાંભળ્યું છે તે પણ જણાવો?
સાપુતારા પર્વતીય સ્થળ છે, ત્યાં હવામાન ઠંડુ રહે છે. એ.
સરસ.
ત્યાં તળાવ, બગીચા અને પર્વતોનું સુંદર દ્રશ્ય મળે છે. હા દરેક જગ્યાની પોતાની ખાસ ઓળખ છે.
દ્વારકા વિશે ફરીથી થોડું કે
દ્વારકા ભગવાન કૃષ્ણની નગરી માનવામાં આવે છે અને બહુ પવિત્ર સ્થાન છે.
તે લોકો શું અનુભવે છે.
શાંતિ અને ભક્તિનો અનુભવ કરે છે. સોમનાથ સમુદ્ર કિનારે છે. નગરી તરીકે ઓળખાય છે. અમદાવાદમાં જુના શહેરોની ગલીઓ હાટ અને ઈતિહાસ સ્થળો જોવા મળે છે.
વ રોદ્ર વિશે તું ક કેસે
વડોદરા એક ભવ્ય શહેર છે ત્યાં રાજવી મહેલ અને બગીચા બહુ સુંદર છે
હા ગુજરાતમાં રાજકોટ પણ છે ને ત્યાં શું જોવાલાયક છે?
હા રાજકોટમાં સંસ્કૃત ટીમ્બા અને જૂના પરંપરાઓ સ્થળો છે.
જામનગરમાં
જામનગર સમુદ્ર કિનારે આવેલું શહેર છે અને ત્યાં સુંદર બગીચા છે.
સુરત પણ
સુરત એક મોટું અને વિકાસશીલ શહેર છે. કે બજાર નદી વિસ્તાર છે.
મં લાગે છે કે ગુજરાતમાં બહુ સુંદર સુંદર.
હા ગુજરાતમાં પ્રકૃતિ. સંસ્કૃતિ અને ઐતિહાસિક ધ બધું જ જોવા મળે છે. સારું વિચારે છે. આપણે એક પછી એક પ્રવાસ ની યોજના બનાવી શકીએ. પેલા ઘેર જોઈએ. પછી પાવાાર.
પછી કેવરિયા પણ જઈશુ ને.
હા ચોક્કસ કેવડીએ પણ જોઈશું.
છે આ બધું સાંભળી ને.
મને પણ પ્રવાસ હંમેશા આનંદ આપે છે.
હવે આપણે આ વાતચીત વિશે આગળ પણ વાત કરીએ હા.
હા આગળ વાત કરીએ.
હા.
હા તેથી. એટલી ખેડી એક. શાંત ગામ છે, જ્યાં તળાવ અને હરિયાળી વાતાવરણ પણ જોવા મળે છે. કચ્છમાં સફેદ રણ કાર. ડુંગર અને હસ્તકલા ખૂબ પ્રસિદ્ધ છે, અને ત્યાંનો રણોત્સવ ખૂબ મોટો ઉત્સવ છે.
એ કાળો ડુંગર શું છે?
કાળા ડુંગર કચ્છનું સૌથી ઊંચું સ્થળ છે, જ્યાંથી આખું રણ સુંદર દેખાય છે. હ ગીર જંગલ એશિયા સિંહ નું ઘર છે, અને ત્યાં પ્રકૃતિ બહુ જ ઘન અને. સુંદર છે. પાવાગઢ એક પવિત્ર શક પીઠ છે અને ત્યાંથી આસપાસનું દ્રશ્ય બહુ સુંદર લાગે છે. કેવડિયામાં વિશ્વની સૌ થી ઉંચ પ્રતિમા અને સુંદર બગ ગયા તથા નદી વિસ્તાર છે.
સાપુતારા કેમ પ્રસિદ્ધ છે તા બડા કેમ જાય છે?
સાપુતારા એક માત્ર હિલ સ્ટેશન છે, જ્યાં હવામાન. ઠંડું અને પ્રકૃતિ ખૂબ સુંદર છે.
દ્વારકા અને સોમનાથ વ્ચે ફરી કે
દ્વારકા ભગવાન કૃષ્ણની નગરી, અને સોમનાથ ભગવાન શિવનું પવિત્ર મંદિર છે.
અમદાવાદ માં કઈ બાકી તો નથી રેઈ ગયો ને જોવા માટે?
અમદાવાદમાં હેરિટેજ વોક, જૂની મસ્જિદો અને બજારો જોવા જેવી જગ્યાઓ છે.
વડોદરા. રાજકોટ અને સુરજ વિશે શું કે છે?
બરોદ્વરા ભહ્ય શહેર છે. રાજકોટ સંસ્કૃ માટે જાણીતું છે અને સુરત વેપાર અને વિકાસ માટે પ્રસિદ્ધ છે.
જામનગર કેવું શહેર છે.
જામનગર સમુદ્ર કિનારે આવેલું શાંત અને સુંદર શહેર છે.
હવે મને લાગે છે કે ગુજરાતમાં તો ક્યાંય પ્રવાસ ખુદતો જ નથી. નથી.
હા દરેક જગ્યાએ કઈક નવું. જોવા મળે છે એટલે હંમેશા કઈક નવી.
સાચું હવે મને ગુજરાત ના તથ્ય વિસ્તાર.
હા ગુજરાતમાં દીવ સોમનાથ થી લઈને માંડવી. સુધ ન નરિયા કિનારો. બહુ સુંદર છે. જે સમુદ્રના નજારાઓ અને શાંતિભર વાતાવરણ મળે છે.
ડીવીએસ એ. જણાવ તે લોકો કેમ વધારે જાય છે.
દી વ એક શાંતિ દરિયા. કાંઠા સ્થળ છે. જ્યાં લો કિલ્લાઓ ચર્ચ અને બીજ. ખૂબ સરત સુંદર છે અને લોકો આરામ કરવા જાય છે.
અને માનવી એ માનવી વિશે શું ખાસ છે?
નવી માં શુદ્ધ બીચ જૂની બંદર. અનેને કચ્છી. સંસ્કૃતિ જોવા મળે છે જે પ્રવાસીઓને બહુ આકર્ષે છે.
સોમનાથ બીચ. અને મંદિર બને સ સાથે હોય છે ને?
હા સોમનાથમાં સું-સમુદ્ર કિનારે મંદિર છે એટલે ત્યાં સૂર્યાસ્ત નો નજારો ખુબ જ સુંદર લાગે છે.
હ મને હિલ વિશે કે સાપુતારા વિશે બીજું કઈ છે જોવાલાયક?
સાપુતારા મુખ્ય હિલ સ્ટેશન છે. પણ ત્યા નજીક ડાંગ. સ્તાર પણ છે. ત્યાં જંગલ અને ઝરણાં જોવા મળે છે.
ગુજરાતમાં કિલ્લાઓ પણ છે ને?
પાવાહર કિલ્લો જુનાગઢનો ઉપરકોટ કિલ્લો અને ભુજ નજીકના ઘણા ઐતિહાસિક કિલ્લાઓ પણ છે. ઉપરકોટ કિલ્લાઓ કેવો છે? ઉપરકોટ કિલ્લો જુનાગઢમાં આવેલો પ્રાચીન કિલ્લો છે જ્યાંથી આખું શહેર ખુબ જ સુંદર દેખાય છે. ગીર જંગલ એ માટે જાણીતું છે અન ત્યાં સફારી કરીને જંગલોના નજારા પણ માણી શકાય છે.
અમદાવાદમાં રાત્રે ફરવા માટે શું સારું છે?
રાત્રે સાબરમતી જ રિવરફ્રન્ટ પર લાઈસ અને ઠંડો પવન બહુ સરસ લાગે છે.
રાજકોટ વિશે શું ખાસ છે?
આ રાજકોટમાં પરંપરાગત સંસ્કૃતિ મેળો અને લો કોની ગરમ જોશી જોવા મળે છે. સુરત. ફેશન, વેપાર અને વિકાસ માટે જાણેલું છે. અને ત્યાં નદી કાઢ તો પણ સુંદર છે.
જામનગર વિશે પણ કે?
જામનગરમાં દરિયાકાાંઠો, બગીચો અને શાંત વાતાવરણ છે તે પ્રવાસ માટે સારો છે.
હ એ તો મને લાગે છે એ ગુજરાત માં દરેક પ્રકારના પ્રવાસો મરી શકે છે ને?
અને શહેર બધું જ ગુજરાતમાં મળે છે, એટલે પ્રવાસ ક્યારેય ખૂટતો નથી. હા ગુજરાતમાં ધોળવેરા લો ઠાલ અને પાટણ જેવા ઘણા પ્રાચીન અને ઐતિહાસિક સ્થળો છે, જ્યાં જૂની સંસ્કૃતિના પુરાણો જોવા મળે છે. ઢોળાવીરા હડ સમય નું પ્રાચીન શહેર છે. ત્યાં જુના ધર પાણી, વ્યવસ્થા અને શહેરની રચના જોવા મળે છે.
લોથલ અને ધોર વિશે વિશે જણાવ કેમ ત્યાં મહત્વનું છે?
લોઠલ પણ સિધુ ઘાટીની સંસ્કૃતિ ન મહત્વનું સ્થળ છે. અને ત્યાં પ્રાચીન બંદર અને પેપર ના પુરાવાનો જોવા મળે છે.
પાતણમાં શું જાણીતું છે. પટોરી ને
પાટણ તેની રાણીની વાવ માટે ખૂબ જ જાણીતું છે. જે એક સુંદર અને પ્રાચીન પાણીની વાવ છે.
રાણીવ કેવું લાગે છે?
તે બહુ જ સુંદર. કોટે વાની અને ભૂગવ રચના ધરાવતી જગ્યા છે, એ જે આજે પણ લોકોને આકર્ષે છે.
હવે કુદરતી સર્વિસે શું કહેશે.
ગુજરાતમા નર્મદા નદી, સાપુતારા ગીરન્ન જેવા કોડરતી સ્થળ ખુબ જ સુંદર છે.
નાનું આના કઈ રીતે ખાસ છે.
નર્મદા નદી ગુજરાતની જીવનરેેખા માનાવવામાં આવે છે. અને તેની આસપાસના વિસ્તારો બહુ હરિયાળા હોય છે.
કેવડી અને નર્મદ વચ્ચે શું સંબંધ છે?
નર્મદા નદી ના કિનારે આવેલો છે. અને તે ખુબ જ સુંદર નદી જોવા મળે છે.
હવે મને ધાર્મિક સ્થળ ફરીથી કે.
દ્વારકા, સોમનાથ, અંબાજી અને પાવાગઢ ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળો છે.
અંજી કેમ રસીદ છે.
અંબાદ શક્તિભેદ છે. અને ત્યાં લોકો મોટ મોટી સંખ્યામાં દર્શન કરવા જાય છે.
પાવાગઢ વિશે ફરી થોડું કેએ.
પાવાગઢ એક પવિત્ર પર્વત છે. અને ત્યાં કાલિકા માતા નું મંદિર આવેલું છે.